અવાજ આવે મારો
હા અવાજ તો આવે છે પણ તમે આવજો તમારા ટાસ્ક પૂરા થઈ જાય એટલે.
શુ શુ શુ કે?
હા ક્યાં ફરવા ગયાના?
અરે મેં જરાક બહાર ગયેલી હતી મારી ફ્રેન્ડના ઘરે.
હમ નાઈસ વ્યુ નાઈસ વ્યુ મસ્ત વ્યુ હતું. અમારે તો હોય વરસાદ જ નહીં આવતું
કેમ નહીં આવે બિલકુલ બ નહીં પડ્યો?
ના બિલકુલ નહીં પડ્યો.
બરાબર બોલતો કેટલા તારા કોલ કેટલા બાકી છે?
મારે તો સેકન્ડ આઈડી છે.
આ બીજી આઈડી છે એમ.
હા તો તું સેકન્ડ આઈડી ગામની ખોલે છે યાર
અરે ખોલવાની છે પણ કાલે ખોલ કાલે.
હમ કેજે કાલે કાલે, કેટલા ટાઈમ કેટલા દિવસ નિકાડે છે.
ખતમ થઈ ગયું છે રિચાર્જ,
ન તારા તારા તારા પપ્પા નો તો નંબર હશે ને,
પપ્પાનો છે ને પણ એમાં પછી ટાસ્ક ટાસ્ક કેવી રીતે આવશે મારામાં,
હ ટાસ્ક તો હું તને કવું એમ તું કરશે તો આવી જશે.
તો મારામાં મારી આ જ આઈડીમાં મારે ટાસ્ક લાવવું હોય તો,
આ જ આઈડીમાં ટાસ્ક લાવુ હોય તો હું, એ રિઝવાન સર છે હું તેમને મેસેજ કરીને પૂછી લઉં કે એ આઈડીમાં ટાસ પુરા થઈ ગયા છે બીજા ટાસ આવશે કોલ અ ફ્રેન્ડના હું પૂછીને તને કવુ.
ઓકે, સારું.
આઈમીન મારે તો હજી એમાં બાવીસ કોલ કમ્પ્લીટ થયા છે ને હા લિમિટ લાગી ગઈ
હ, હ મને છેને મારી ફ્રેન્ડે કીધું.
હમ.
જેના જેણે મને આ આપ્યું હતું ને એણે કીધું કે એમાં છેને એવું હોય કે તારે છેને એક કોલ કોઈબી પાંચ માણસને જ પાંચ માણસને જ પાંચે જ એ મતલબ અલગ-અલગ માણસને પાંચ-પાંચ કોલ કરવાન હોય એક માણસને એક એક અ ખાલી પાંચે જ વાર કોલ કરવાનો.
ને બાકીના બીજા માણસને કરવાનો. તો તને એકદમ સરખું પેમેન્ટ મળે હમણાં તારા આટલામાં મને કેય કે તારા આટલામાં હજાર પર પૈસા થઈ ગયા હતે
આ તું એક જ માણસને વારે-વારે કોલ કરે ને એના લીધે તને ઓછું પેમેન્ટ મળે છે એવું કીધું.
હમ બિલ પે તો મારા , કરી દીધું છે તો માર તો એ કમ્પ્લીટ થઈ જશે. તો લોકો ન તે ડાઉનલોડ કરાયું અલગ વ્યક્તિને?
મેં બી ટ્રાય કરતી જ છે. મારી ફ્રેન્ડે બી ચાલુ કર્યું છે. એ ને પછી તું થઈ જશે પછી બીજો એક ફ્રેન્ડ છે ત્રણ જણ મારી પાસે અવેલેબલ છે.
હમ મારી પાસે તો ચાર-પાંચ પાંચ પાંચ વ્યક્તિ અવેલેબલ છે.
હા તો સારું જ ને પાંચતો,
હમ, એ લોકો કે કે તું તું મને કે કે છોકરી ગોતી આપ. મુ ક્યાંથી ગોતી આપું, તારે વાતો કરવી હોય તો તું ગોતી લે ને,
તો તારું કોઈ ફ્રેન્ડની મારામાં રિક્વેસ્ટ આયવી હતી. તારું ફ્રેન્ડ છે? હલો
હા ખબર નઈ યાર.
તું એ ફોલો કર્યું છે તો તારો ફ્રેન્ડ જ હશે ને.
હા યાર અ એ મારી તો હું અત્યારે એના જોડે ગયો તો એ લોકો ઈન્સ્ટા ચેક કરતા તા ખબર નઈ. હહ રિકવેસ્ટ એક્સેપ્ટ ના કરતી તું. હમ અવાજ આવે છે? હમ ક્યા ખોવાય ગયા? લો મારે ઓલરેડી ચાર કોલ રિજેક્ટ થઈ ગયેલા છે. પ્લીઝ.